હેલો હા જય.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો.
હા બસ મજામાં તમે.
હા તમારો અવાજ એકદમ ઊંડે ઊંડે થી આવે છે. થોડોક અવાજ ઓછો આવે જ હા હા હા હવે આવે છે. હા. તો આજે આપણે છે ને. અ એ આપણા બાળપણના વિશે આપણે વાત કરીશું. કે આપડે બાળપણ જે. આપણે નાના હતા ત્યારે આપણે શું કરતા હતા અને. ના બાળક. લોકો નું બાળપણ કેવું છે અને આપણું બાળપણ કેવું હતું. એના વિશે થોડુંક આપણે વાત કરીશું હા ને હા હા.
સૂપર ઉપ છે.
હા. એટલે શું છે કે જો અમે તો નાના હતા ત્યારે કેવું કે. ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હતા. અને. હમ અને કાઈ એટલોું બોજ પણ નહતો. અને વધારે પડતા ચોપડાઓનો ભાર નતો. આ એક કેવું હતું કે સામાન્ય અમારા આપણા જમાનામાં કેવું હતું કે ભાઈ. પેલી એલ્યુમિનિયમ ની ટકડી આવતી હતી એ અમે લોકો લઈને જતા હતાા. અને એની અંદર બસ થોડા ચોપડા હોય ને પાટી પેન હોય. અમે તો એકળ પણ પાર્ટીમાં જ લખ્યા છે. હા.
કો ચિંતા જતી હોતી નથી.
હા તમારું શું કેવાનું છે.
હા એ તો. અ. હ છે. અને બાપણના તો મિત્ર હ મિત્રો ભો ઘલ. મારે છોકરા લવું નથી અને મિત્ર જ ના બનાવતા.
હા અત્યારે તો શું છે બાળકોને મોબાઈલ હોય છે. એટલે એટલા બધા. અ મિત્રો ના હોય આપણે તો એટલા બધા ફ્રેન્ડસ હતા ને કે વાત નહી. અ સ્કૂલમાં જતા સ્કૂલમાં બધો ભણીને આવીએ. એટલે વળી પાછું અ સાંજે પણ રમવા જતા હતા. અને કઈ ને કઈ કેટલા બધા ફ્રેન્ડ હતા શેરીમાં રમતા હતા. અને ઘરમાં તો આવીએ ને થોડું ઘણું બસ લેસન ને એવું બધું કરીએ. અને સીધા પાછા બાર એટલે આપણે શેરીમાં બહુ રમતા હતા.
હમ. હા તછી જ.
એજ અને અત્યારના બાળકોને તો કેવું છે કે, બસ. ઘરે આવે એટલે ટીવી જોવાનું.
હા મોબાઈલ ટીવી હા. પેલા તો ગેમ રમતા હતા ફ સાથે જો તમે મ બ સારા ગેમ હ તો બધા ગેમ તો મોબાઈલમાં છે એટલે છોકરા તો બહાર જ મોબાઈલ માં જ રહે છે આપણામાં કધ એવું તો નથી
બધ ટીવી જોએ છે મોબાઈલ જ જોએ છે મોબાઈલમાં જ ગેમ ર પસંદ કરે છે બહાર ની કરની પસંદ ના કરતા ફન્ બ
હમ હા અને આપણે તો કેવું હતું કે જે આપડ બારે રમતા એટલે આપણે શારીરિક રીતે પણ આપણે કેવા ફિટ હતા અત્યારના છોકરાઓને કેવું છે કે હા બેસીને જ રમવું છે જય્યારે આપણે તો કુદાકુદ કરતા હતા અને દોડાદોડી કરતા હતા અને અ એ એવી જ
પણ ખુબ યાદ આવે છેની તર સાથે ઘણી રમદાર અને જે ક્યું તો તે તો યાદ જ આવી ગય મારા બાલપણમાં
હા અમે એવું જ છે કે અમારે અમે બહુ અ એવી જ રીતે રમતા હતાા અને પછી
તમે કઈ કઈ રમતા રમતા તો હા તમે કઈ કઈ રમતો હ રમતા
હા અમે એ સંતા કુકડી રમતા હતા પછી અ નદી પર્વત પછી ગીલી દંડા રમતા હતા મિની ઠેકામણી આવી ઘણી બધી રમત હતી દોડા દોડી પકડા પકડી એવું ઘણું બધું રમતા હતા
હા હા એટલે મેૈદાનમાં ની એક ઓછી થઈ ગઈ છે
હા હ અત્યારે આપ આપણે તો કેવું હતું કે બાર મોટા ભાગની રમતો બાર જ રમતા અને રાત્રે પણ અમે લોકો બધા બેસીને વાત કરતા હતા હ આજના છોકરાઓને જો મતલબ સ્ટોરી આપણે કોઈ પણ એકાદ એવી કોઈ બધાને આપણે એક એક એક એક સ્ટોરી કેહેવાની હતી એવું બધું અમે રમતા હતા હવે આજના જમાનામાં તો એવું કંઈ જ નથી
હા એવું તો છે જ બાળપણ સાતું છે જે ફરી આવતું નથી પણ એની યાદો હંમેશા મનમાં રહે છે
હા એ તો છે જ અને આપણે ત્યારે કેવું કે બધા સંયુક્ત જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા તો આપણ કેવું દાદા દાદી બધા કાકા કાકી મામા ફોય બધાનું એટલું બધું આપડે એકદમ બધાને સારી રીતે તે જાણતા ભેગા રેતા હતા ફોઈઓ મામા માસીઓ બહુ જ આવતા હતા અમે પણ એમના ઘરે બહુ જતા હતા જ્યારે આજના જમાનામાં એવું કઈ છે જ નહીિ
હા પણ બાલપણ પાચવા આવતું નથી એને મીઠી આ ધો આપણી સાથે રહે છે મારે તોછ મમ્મી પપ્પા એમ સાથે જ જોઈએ છે છોકરાઓ માસી નારે ના મામા ના ઘરે ના જતા જ
હા અમે તો વેકેશન પડતું એટલે મામા ના ઘરે જતા માસી ના ઘરે જતા પછી ત્યાં વેકેશનમાં રેતા હતાા અને પછી થી અહિયાયાં પણ મામા ફય ના છોકરા આવતા હતા માસી ના છોકરા આવે મામા ના છોકરા આવે એટલે એમ અમે બધા બહુ બધા ફ્રેન્ડસ બનતા હતા અને બધા એકબીજા જોડે ખૂબ લાગણીથી રમતા ઝઘડા પણ એટલા જ કરતા અને પાછા વળી પાછા
હા પણ અત્યારે હા અ્યારે અત્યારે કેવું હતું કે આપણ જો રમતા હતા જો ઝઘડો કરતા હતા તો ત્યારે મા બાપ પણ માતા પિતા ના બોલતા હતા એમને પીચ ના પડતા આવી એવું હતી આવી તો માસી છોકરા મામા છોકરા જોો લડાઈ કરે ના એમની મારામારી થાય તો પેરેન્ટસ જ અંદર પડે એમની જ લડાઈ થઈ જાય છે હવે તોસો પચીસોને જ ના કરતા
બિલકુલ સાચી વાત છે તમારી કે અત્યારે તો હા પેરેન્ટ્સને જ પ્રોબ્લેમ થઈ જાય છે પહેલાં તો બાળક કો જો ઝઘડા કરતા હોય તો એમાં પેરેન્ટ્સ વચ્ચે બોલતા જ ન હતા એટલે આપણે હા
જોને મામાના ઘરે જાય છે આપણ જો ના ના તને મામાના ઘરે જાય તો મામાના છોકરા સ બધા એક સાથે થાય છે અત્યારે છ આપણા માતા પિતા એવું ના કેતાતા કે તું તારા છોકરાને એવું કરે છે મારા છોકરાને તો એવું લાગે ત્યારે તું પ્રચું કરી ના બતા થા અવ નહી અ તો બ છે તું તારા છોકરાને ના બોલે મારા છોકરાને લાટ પાડે છે એવ આવે તો એવું બોલે છે એવું નથી કરવું જોઈએ હા વિશ્વાસ મૂકવો જોઈએ કેમનાથી શું થાય તે તો નાના ભલા તો સારા થઈ જાય છે પાંચ મિનિટ પણ રહેને લડાઈ કરવી એથી પેરેન્ટ્સ નો દુરાવો આવે છે
હા એજ ને એટલે આપણે આપણું જે બાળપણ હતું ને એ બહુ સારું હતું અને અ હા અને કેવું હતું કે અ કોઈના પણ આપણે ઘરે જઈએ તો જયારે તહેવારો આવતા હતાા ને ત્યારે આપણે એટલા દિલ થી આપણે તહેવારો ઉજવતા હતા
હા હા તો સાચી વાત છે
હા કારણ કે આપણું બધા ફેમિલીમાં એટલા બધા માણસો હોય બધા ના એક સાથે નવા કપડાં લેવામાં આવે પછી ઘર ઘરે જ દરજીને બેસ સા અને પછી સીવવામાં આવતા ત બધાના કપડા અને એ જે કેવા કેે બધા એટલા ખુશ થતા એક સરખા એક સરખા પણ કપડાં પહેરેલા છે ને અમે તો કે એક સરખા જ ક હા
એવું માટે છે આવે તો કે બાલપં ખ શેકવાનો પાલપ હા ફરી એક વાર બાલપણમાં જઈએ એવું વાગે છે ફરી બધા નાના થઈએ ટનસન ટસન ફ ટશન
હા સાચી વાત છે આપણને બિલકુલ ટેન્શન નોતું અને અ બધા આપણા ઘરમાં એટલા લોકો હોય આપડે એને જમવાનું અને સારી રીતે પરિવાર માં રહેતા આવડતું હતું આપણને કે ચાલો વડીલોને જમવા બેસાડી દીધા પછી આપને પીરસવાનું આવતું હતું બધા વડીલોને સારી રીતે જમાડી અને પછી આપણે અ બાળકો અને મમ્મીઓને આપણે જમવા બેસતા હતા અને એ પણ બધા એકબીજા વેચીને
કે પાર હજ
હા અને આપણે કેવય એક એ કોઈ પણ વસ્તુ હોય એને વેચીને ખાતા બધા એવું નહી કે હા અને કોઈ વસ્તુ એવું નને પડીિકા આપ આજના જમાના બાળકો શું કરે છે કે બસ પેલા વેફર્સ ના નાન તે પેકેટ જ ખાય છે ત્યારે આપણા તો એવું કઈ હા આપડે તો એવું કઈ હતું જ નહી તો આપણે કેવું કર આપણે તો કેવું કરતા કે ઘરમાં જે વસ્તુ બની હોય એને સરખા ભાગે વેચીને ખાતા હતા એટલે એ એક લાગણી હતી કોઈ પણ ફ્રૂટસ હોય તો પણ આપણે ઘરમાં જેટલા માણસો હોય આપણેે બધા વેચીને ખાતા એકલા એકલા કોઈ ખાઈ નહી લેતું હતું.
હા એટલે એલે કોઈ બોડર ના એટલે બાળપણની દરેક ક્ષણ ન આનંદ માનવો જોઈએ.
હમ હવે તો એજ અને આપણે કેવું કે કોઈ ઘરમાં કોઈ પણ કામ પણ જયારે તહેવારો આવતો હતા ને ત્યારે ઘણું બધું કામ રેતું હતું તો આપડે ઘણા બધા કામ પણ કરવા મમ્મી ની સાથે સાથે કામ પણ કરતા હતા કે ભાઈ ચાલો હા એમને હેલ્પ કરી દેતા નાના મોટા ઘણા બધા કામ આપડણે કરી આપતા હતા. અ ત્યારે તો કઈ કામ વાળા એવું કઈ હતું નહીિ તો વાસણ કરવાના ઝાડુ પોતા કરવાના એવું બધું ઘણું નાનું નાનું કામ આપડણે કરી આપતા હતા. તો એમાંય મજા આવતી હતી.
હા હા તો હ તો હ કામ કે તો છોકરાઓ ભાગી જાય છે
હા એજ એજ.. અને થોડા મોટા થયા એટલે. એ થોડું રસોઈમાં પણ મમ્મી નેને એને મદદ કરતા હતાા એવું બધું તો આપણું બાળપણ બહુ સારું હતું આજે તમારી હાથ હ તમારી સાથે આજે બાળપણની વાતો કરી અને ખુબ મજા મજા આવી અને જાણે કે આપણે આપણા બાળપણમાં જતા રહ્યા હોય ને એવું લઈ ગયું આ છે.
હા આ મને પણ યાદ આવી ગયું
હા તો સારું પછી બીજા ટોપિક માટે પછી પાછા ફરી પાછા મળશુ
હા ચાલશે
હા હા ભલે ભલે રાખો હો જય શ્રી કૃષ્ણ હા હા હા હા.
ચાન્સ
હા હા ચાલો